હાલો.
કેવું ચાલે છે.
મજામાં ચાલે છે, તમારું કેવું ચાલે છે?
હા, ચાલુ હે મારે બી સારું જ ચાલે છે, ખેતીવાડી કેવું છે?
હા, ખેતીવાડી મજામાં છે. તમે કેમ છો?
હા, મેં બી સારા જ. છે, સારું જ ચાલે છે જિંદગીમાં.
જિંદગી સારી જ રેવું જોઈએ.
ઘરમાં બીજું શાંતિ?
હા, શાંતિ છે. તમારે કેવું છે?
અમારે બી ઘરમાં શાંતિ જ છે, સારું છે. મમ્મી-પપ્પા બધું સારું ને?
હા, બધું સારું જ છે.
એવું
તમારે બી સારું છે કે?
હા, ઘરમાં મમ્મી-પપ્પા બધું સારું છે અમારે બી. અભ્યાસમાં કેવું ચાલે છે?
અભ્યાસ સારું ચાલે છે.
એવું.
અ તમારુ અભ્યાસક્રમ કેવું ચાલે છે?
અમારે બી ચાલુ એવું એવું ચાલે છે.
ચાલવા જ
સારું જ ચાલે છે આાર
જમી લીધું
હા જમી લ હતું તમે?
અમે બી જમી લીધું.
હા. ઓકે.
કાપી દ